હલો. અવાજ આવે છે મારો. હલો.
અવાજ આવે છે.
હા હવે એવ વાજ આવે તમારો નેટવર્ક ઈ શું થઈ ગયો ને સોલ્વ.
હા એટલે થોડું થોડું થઈ ગયું છે.
ઓકે સારું. કેમ છો તમે.
હ પહેલી ચાર. હું તો મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું. આજે કોલેજમાં સર ટાઈમ મેનેજમેન્ટ વિશે વાત કરી. મને ટોપિક ખુબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. હમ તમે શું માનો છો. સમયનું મેનેજમેન્ટ કેટલું ઈમ્પોર્ટન્ટ છે આપણા જીવનમાં.
અ મારા માટે તો આ જીવનની સૌથી મહત્વપૂર્ણ સ્કિલ છે. જો વ્યક્તિ પાસે પૈસા ઓછા હોય તો પછી કમાઈ શકે છે. પણ ગુમાવેલા સમય ક્યારે પાછો નથી આવતો.
હમ.
હ.
બિલકુલ સાચી વાત છે હું પણ આ કોટ ઘણી વખત સાંભળું છું. કે ટાઈમ વસ લો કેન નેવર બી રિકવર્ડ. એટલે કે એક વખત જો ટાઈમ જતો રહેે તો પાછો ક્યારેય નથી આવતો.
આમ
પેલા મને આ વાક્ય નું મહત્વ સમજાતું નતું પણ હવે ધીમે ધીમે સમજાય જેમ જેમ મોટા થતા જઈએ છેીએ ને તેમ
હા જયારે આપડે નાના હતા ત્યારે લાગતું હતું કે એક દિવસ ખુબ મોટો હોય છે. પણ હવે કોલેજ અઇનમેન્ટ પ્રેક્ટિકલ. ામ ફેમલી અને બીજા કામ વચ્ચે સમય કેટલો ઝડપી નીકળી જાય છે. એની ખબર જ નહી પડતી.
હા ખરેખર ઘણી વખત હું વિચારું છું કે સવારે. પ્લાનિંગ કરું છું કે આજે બધા કામ પૂરા કરી દઈશ. પણ સાંજ સુધી જઉં ને અડધા કામ પણ પૂરા નથી થા તમારાથી.
એના પાછલ ન મુખ્ય કારણ પ્લેનિંગની કમી હોય શકે છે. એવું મને લાગે છે તમે રોજ ન શેડ્યુલ બનાવો છો.
હમ ના રોજ તો નથી બનાવતો. ક્યારેક બનાવું છું પણ બે ત્રણ દિવસ પછી બંધ થઇ જાય છે મારાથી તે શેડ્યુલ ફોલો નથી થતું.
અચ્છા એવું ના કેમ કે મારી સાથે પણ પેલા એવું થતું હતું પછી એક ટીચરે સલાહ આપી હતી કે મોટા શેડ્યુલ કરતા નાના ટુ ડુ લિસ્ટ બનાવીએ છી ને આપણે ઈ રેતનું ટુ ટુ લિસ્ટ કરીએ તો કામ જલ્દી થઈ જાય છે દિવસમાં મા ત્ર ચાર કે પાંચ મહત્વપૂર્ણ કામ લખો અને પેલા ઈ કરી લો.
હા આ આઈડિયા તો ઘણો સારો છે. કેમ કે ઘણી વખત આપડે પંદર વીસ કામ લખીએ. ને પછી કાઈ પણ પૂરું ના થાય ને તો નિરાશ થઇ જઈએને મૂડ આપડું લેસ થઈ જાય મૂડ લેસ થઈને બેઠા રહીએ.
બિલકુલ સાચી વાત યાર. નાના લક્ષ્યો પૂરતા જતા હોય તો મોટિવેશન પણ વધી છે.
હા તમારો દિવસ કેવી રીતે શરૂ થાય છે.
અ મારો તો એક રૂટીન સેટ છે હું સવારમાં લગભગ છ વાગે ઉઠી જાઉ છું. પેલા ફ્રેશ થઈને પંદર મિનિટ વોકિંગ કરું છું પછી બ્રેકફાસ કરીને કોલેજ માટે તૈયારી કરું છું. રાત્રે સુવા પેલા બીજા દિવસનું જે બી કામ હોય ને એ પેલા થી જ લખીને રાખું છું તો નેક્સ્ટ ડે મને ખબર હોય છે કે મને શું કરવાનું છે
હા અરે વાહ તમે તો ઘણા ડિસિપ્લિન લાગો છો. હું તો સવારે અલાર્મ બંધ કરીને ફરી સુઈ જાઉં છું ઘણી વખત
ના ના હું ભી પેલા એવું જ કરતી હતી પણ પછી ધીમે ધીમે કરી કરીને રૂટીન એક સેટ થઈ ગયું હતું. પછી મને સમજાઈ ગયું કે સ્નોઝ બટન મારા સમય ન સૌથી મોટો દુશ્મન છે. એટલે એને તો સાઈડ પર જ રાખશું.
હા સાચૂ કહ્યું આ વાત સાંભળીને શું પણ આવે છે અને વિચાર પણ આવે છે. કે મને પણ રોજ આલાર્મ પછી પાંચ મિનિટ વધુને યાદ જ છે. અને પાંચ મિનિટ ઘણી વખત ત્રીસ મિનિટ બની જાય છે.
હા સાચે જ અને પછી ઉતાવળ શરૂ થઈ જાય છે બ્રેકફાસ્ટ છોડી દેવું પડે છે કોલેજ માટે અને દોડી દોડીને જવાનું થાય કોલેજમાં તો લેક્ચરમાં ટાઈમ પર પહોંચી શકે બાકી તો લેક્ચર પણ છૂટી જ જાય છે એમાંથી
હા મારી સાથે તો એવું ઘણી વખત થયું છે. ને થતું પણ હોય છે મારી સાથે
એટલે જ તો કેવાય ને કે ટાઈમ મેનેજમેન્ટ નો અર્થ માત્ર કામ કરતા રહેવો નથી એનો અર્થ યોગ્ય સમય યોગ્ય કામ કરવું છે.
હમ આ વાત મને થોડી એક્સપ્લેન કરો તો
અ એક્ઝામ્પલ રીતે કહીયએ ને તો સવારે મગજ ફ્રેશ હોય છે તો મુશ્કેલ કે મુશ્કેલ સબ્જેક્ટ જે હોય ને જે બો આપણને ડિફિકલ્ટ લાગતો હોય ઈ સબ્જેક્ટ નો અભ્યાસ સવારમાં જ કરી લેવું જોઈએ અને મોબાઈલ સ્ક્રોલિંગ અ જે આપડણે નોર્મલી સવાર માં ઉઠતા જ મોબાઈલ લઈ લઈ જશે ને હાથમાં એ મોબાઈલ સાઈટ પર રાખીને પેલા જે ઇમ્પોર્ટન્ટ કામ હોય છે એને ઈ કરીને ઉજવેએ
મતલબ પ્રાયોરિટી નાખવી જોઈએ આપડણે કામમાં
એક્ઝેકલી બધા કામ એક જેવા ઇમ્પોર્ટન્ટ નથી હોતા પેલા અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ કામ પૂરા કરવા જોઈએ
પણ હું ઘણી વખત મોબાઈલ લેવા બેસું છું કે માત્ર દસ મિનિટ ઇન્સ્ટાગ્રામ જોવું છે પણ ખબર પડે ને ત્યાં સુધી માં કલાક નીકળી ગય હોય છે મારી
આ સમસ્યા તો આજે ઘણા લોકો પાસે છે ઇવન મારા સાથે બી સેમ આવુ સોશિયલ મીડિયા ખરાબ નથી પણ એનો વધુ ઉપયોગ સમય વેડફાડે છે
હમ સાચું કહ્યું તમે તમે મોબાઈલનો સમય કેવી રીતે કંટ્રોલ કરો છો
હું તો જનરલી મારો ફોન ન જે નોટિફિકેશન હોય છે ને બંધ જ રાખું છો અને સ્ટડી કરતા વખતે મોબાઈલ સાયલેન્ટ મોડમાં મૂકી દઉં છું કેટલીક વખત તો બીજા રૂમમાં મૂકી દઉં છું
વાહ આ આઈડીએમને પણ ગમ્યું મોબાઈલ નજીક હોય તો વારંવાર જોવાનું મન થાય જ અને આપડે મોબાઈલ હાથમાં લેવાય જ જાય
એ વાત તો સાચી જ છે અને મોબાઈલ બાજુમાં હોય ને તો ધ્યાન ભંગ થઈ જાય છે અને જે કામ હોય એ કામ થાય જ નહી અને વાંચતા વખતે તો ફોન બાજુમાં હોય અને એક નોટિફિકેશન દેખાય જાય એટલે પતી ગઈ વાત પછી તો સ્ટડી થાય જ નહી કોઈ દિવસ
હા ટાઈમ મેનેજમેન્ટ થી કોન્ફિડન્સ પણ વધે છે ને
બિલકુલ જયારે આપડે સમય પર કામ પૂરા કરીએ ત્યારે આત્મવિશ્વાસ વધે જ છે ટીચર પણ ખુશ થઈ જાય ફેમિલી પણ ખુશ થઈ જાય અને આપડો પોતાનું મન પણ શાંત થઈ જાય છે
હા મને લાગે છે કે હું હવે ધીમે ધીમે મારી આદતો બદલીશ પેલા રોજ નું પ્લાનિંગ કરીશ અને મોબાઈલ નો ઉપયોગ બને એટલો ઓછો કરવાનો પ્રયત્ન કરીશ
બસ એટલું કરી લો તો તમારી અડધી સમસ્યા તો ત્યાં જ સોલ્વ થઈ જશે ટાઈમ મેનેજમેન્ટ એક દિવસમાં નથી આવડતું રોજ થોડું થોડું કરીને પ્રેક્ટિસ કરવાનું તો એક ટાઈમ પછી થઈ જાય છે
હા સાચી વાત આપડે પાછલા ભાગમાં પ્લાનિંગ અને મોબાઈલ નો ઉપયોગ વિશે વાત કરી હવે મને એક પ્રશ્ન છે એમાં કે તમને શું લાગે છે વિદ્યાર્થીઓ માટે ટાઈમ મેનેજમેન્ટ સૌથી ક્યાં ઉપયોગી બને છે
આ વિદ્યાર્થીઓ માટે તો સ્ટડી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કેમ કે એ લોકો પાસે સ્ટડી સિવાય બીજી કોઈ વસ્તુ તો નહીં હોય ફેમિલી અને સ્ટડી આ બે ના વચમાં બેલેન્સ બનાવીને રાખવું જોઈએ અને એના સાથે સાથે એમની જે ચાઇલ્ડહુડ લાાઈફ છે જે નાનપણની જિંદગી છે એન્જોયમેન્ટ કરવાનું એ બધું બી સાથે સાથે બેલેન્સ કરીને રાખવું જોઈએ તો એના માટે એ લોકો કોઈ શેડ્યુલ ફોલો કરે ટાઈમ મેનેજમેન્ટ કરીને રાખે કા તો પછી આખા દિવસનું સેટ કરી નાખે કે આ દિવસમાં મને આ ટાઈમ પર આ કામ કરવું જ છે. તો ઓટોમેટિકલી એ લોકોની લાઈફ સરળ થઈ જશે અને નાનપણથી જ ચાલુ કરશે આવી પ્રેક્ટીસ તો મોટા થઈને એ લોકોના લાઈફમાં જ એ લોકોને બેનિફિટ મળશે ડિસિપ્લિન આવી જશે નાનપણથી જ
હા આ વાત હું પણ જોઈ છે કેટલાક લોકો લોકો આખી રાત જાગીને અભ્યાસ કરે છે ને પછી દિવસે સુઈ જાય છે તેનો કોઈ ફાયદો તો બનતો નથી. પણ એમનો ટાઈમ વેડફાય છે અને શરીર પણ જે તંદુરસ્તી હોય છે તે પણ ઓછી થાય છે. ને બીમાર પડવાના જે ચાન્સીસ હોય છે તે વધી જતા હોય છે આવું કરીને.
ઈ વાત તો સાચી છે કે નાઈટ માં સ્ટડી તો કરવાથી આવી બધી પ્રોબ્લેમ્સ થાય છે અને આખો દિવસ પણ ડિસ્ટર્બ થઈ જાય છે આપ સાયકલ ડિસ્ટર્બ થાય છે. બટ અમુક સ્ટુડન્ટસ એવા હોય છે ને જે લોકોને દિવસમાં ભણવાનું ફાવે જ નહી કેમકે આપડા ત્યાં અહં ઈન્ડિયામાં જોવા જઈએ ને દિવસમાં ગરમી એટલી હોય ને. કે તાપના ચક્કર માં પછી મગજમાં કઈક જાય જ નહી. અને રાતના ટાઈમમાં કા તો પછી એકદમ સવાર સવાર માં ઉઠીને કોઈ વાંચે ને તો એ ટાઈમ પર ઠંડો માહોલ હોય ને તો માઇન્ડ બી ફ્રેશ હોય અને જલ્દી થઈ જાય જે કામ બે કલાક ન હોય ને એ કલાકમાં પતી જાય છે. એટલે રાતમાં કરે છે બટ એનો મતલબ એ નહ કે તમે નાઈટમાં સ્ટડી કરો તો આખો દિવસ સુઈ જવાનું
એ બી એક રીતે ટાઈમ સેટ કરશે તો થઈ જશે.
હા સાચું કહ્યું તમે. પરીક્ષાનો આપડો જયારે સમય હોય છે ત્યારે ટાઈમ મેનેજમેન્ટ કેટલું મહત્વનું હોય છે.
એ ટાઈમ તો સૌથી અઘરો ટાઈમ હોય છે સ્ટુડન્ટસ માટે કેમકે ટેન્શન એ એટલું બધું હોય છે ને ભોલેને ફેમિલી કે ફ્રેન્ડસ લોકો કહી દે કે ટેન્શન નહી લો વાંચી હોય તો થઈ જાય. પણ જ્યાર સુધી પેપર નહીં થાય ત્યાર સુધી ટેન્શન મગજમાં ર જ છે અને એનો સિમ્પલ સોલ્યુશન ઈજ છે કે તમે ટાઈમ ટુ ટાઈમ ડેલી વાંચવાનું રાખો અને સ્લીપ સાયકલ પૂરી રાખો. તો એક્ઝામ ટાઈમ પર પછી તમને બી પ્રોબ્લેમ નહી થશે ને બીજા કોઈ ને ભી હૈરાની ન‌ઈ કેમ છે છોકરાઓ હેરાન થશે તો પેરેન્ટી અલ્ટિમેટલી હેરાન થવાના જ છે.
હા સાચું કહ્યું તમે જયારે હું પરીક્ષા દેવા જઉં છું ત્યારે મારે પણ એવું થાય છે હું પહેલા વિચારું છું કે હું એટલા સમયની અંદર આટલા આટલા વિષયો અથવા આટલા આટલા પાઠ વાંચી નાખીશ પણ પૂરતું ટાઈમ મેનેજમેન્ટ ન જાડવાના કારણે મારાથી એ પોસિબલ નથી થતું ને માર સિલેબસ બાકી રહી જાય છે.
શરૂ શરૂમાં અમારા સાથે બી એવું જ થતું હતું હું બી વાંચવા બેસતી હતી ને તો મને બી એવું થતું તું. કે કલાકમાં આ તો થઈ જ જશે આ એક ચેપ્ટર પતી જશે મારું. પણ વાંચવા જઈએ ને તો ત્યારે નહી થાય ડિફિકલ્ટ લાગે કા તો પછી ઊંઘ આવા લાગે બોરિંગ થાય. બટ એ ખાલી સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં હોય એના માટે પછી કોન્સન્ટ્રેશન વધારવા માટે મેડિટેશન કરું જોઈએ હું લાઈક સ્ટડી કરવા પેલા પાંચ મિનિટ મેડિટેશન કરીને પછી સ્ટડી કરવા જાઉં છું ને તો કોન્સન્ટ્રેશન બી રહે છે અને મારું થઈ બી જાય છે.
હમ સાચું કહ્યું તમ ચાલો મને તમારી સાથે વાત કરવામાં મજા આવી આપણે પછી આ બીજા કોઈ ટોપિક ઉપર વાત કરીશું.
સારું સારું, મને બી સારું લાગે તમારા જોળ વાત
હા બાય.
નાઈ.